હેલો
કેમ છો
જમા, તમે કેમ છો.
હુ, પણ મજામાં છું.
આચછે, હુ ઘરનું હેલ્ધી, જમવાનું લીધું તને
હુ, તો બર્ગર અને ફ્રઇઝ લઈને આવી ખુબ મજા આવી
ટેસ્ટ, તો સરસ હોય, પણ રોજ ફાસ્ટ ફૂડ ખાવું હેલ્થ, માટે સાચું નથી
હા, પણ ફાસ્ટ ફૂડ જલ્દી મળીને અને ટેસ્ટ પણ હોય.
હ હેલ્ધી ફૂડ, પણ ટેસ્ટી બની શકાય જો સારી રીતે બનાવી, તો બધાને ગમે
શું શું, આવે.
રોટલી, શક દાલ ભત સલાદ ફ્રૂટ સ્પ્રાઉટ દહી, ડ્રાય ફ્રૂટસ વગેરે.
પણ, પીઝા અને બર્ગર જેવો ટેસ્ટ તો નથી, ને
ટેસ્ટ, કરતા હેલ્થ વધુ ઇમ્પોર્ટન્ટ છે, હેલ્ધી બોડી હોય, તો બધુ, કરી શકાય.
ફાસ્ટ, ફૂડ થી શું નુકસાન થાય શકે.
વેટ વધારે ડાયજેશનની, પ્રોબ્લેમથી એનર્જી ઓછું. થાય અને ફ્યુચરમા, બીમારી પણ થાય શકે.
મને તો લાગે છે, કે અર્થ અ અર્થવાદ્યામા, એક બે વખત ખાવું ચાલે
બિલકુલ, મોટરેશનમા વધુ ચાલે પણ રોજ નહી.
સ્કૂલના, સ્ટુડન્ટ્સ ઘણા ચિપ્સ અને કોલ્ડ ડ્રિંક્સ લઈ આવે છે.
એના કરતા ફ્રૂટ્સ, હોમમેડ સેન્ડવિચ કે. કે રોસ્ટેડ, ચણા વધુ સારા
કોલ્ડ્રિંક્સ કરતા શું, બેટર
ફેશ, જૂસ કોકોનટ વોટર મિલ્ક, બટર મિલ્ક કે સિમપ બ બોટ્ટલ
હુ હવેથી, વોટર વધુ પીશ
બહુ સારી આદત છે, પાણીથી બોડી હાઈડ્રેટ રહે.
અને, બ્રેકફાસ્ટ કે કરવો સાચો છે.
બિલકુલ નહી. આ બ્રેકફાસ્ટ દિવસનો સૌથી ઇમ્પોર્ટન્ટ મિલ છે.
હેલ્ધી, બ્રેકફાસ્ટમાં શું હોય.
પહા, ઉપમા ઓટ્ ફ્રૂટ્સ મિલ્ક એગસ કે સ્પ્રાઉટ્
મને ફ્રૂટસ ખાવાનો, ઓછો શોખ છે.
હમ્મ દરરો, જ ફૂટથી સારું કરી કર પછી આદત, પડી જશે
ફાસ્ટ ફૂડમા ઓઈલ ઘણું હોય, ને
ઓઇલ, સોલ્ટ અને સુગર ઘણી હોય છે.
હેલ્ધી ફૂડથી એનર્જી, વધે
હમમ, બોડી સ્ટ્રોંગ બને અને કોન્સન્ટ્રેશન પણ વધે
એક્ઝામ, ટાાઈમમાં પણ હેલ્ધી ફૂડ યુઝફુલ છે.
હ હ, ફો ટ સારી રીતે કામ કર છે. હમ્મ
હવે, મને પણ હેલ્ધી ફૂડ તરફ ધ્યાન આપવું જોઈએ
બસ, બેલેન્સ રાખો ઘરે ફાસ્ટ ફૂડ પણ રોજ હેલ્ધ ફૂડ
તારો, એડવાઈસ ખુબ યુઝફુલ હતો.
જી શુક્રિયા
અ તને લાગે છે, કે હેલ્ધી ફૂડ ખાવું શરૂ કરવું મુશ્કેલ હોય.
શરૂઆતમાં થોડુ, મુશ્કેલ લાગે પણ ધીરે ધીરે આદત પડી જાય
હુ રોજ સવારે બિસ્કીિટ, અને ચા જ લઉં છુ.
હમ, એના બતલેબ ફટ કે ઉપમા લઈને છ. હ, બ છે. હલો. હેલો. હલો. હેલો.